હા કેમ છે?
મજામાં છું. તું કેમ છે?
મજામાં
હા. તારો અવાજ નથી આવતો મને.
હા આયવો તને અવાજ મારો હવે?
હમ્મ-હમ્મ હવે આયવો.
હા, હા, હા. હું પણ મજા છું. આજે આપણે કોલેજ એમાં એક્ઝામ ની વાતો કરતા હતો. એટલે મે કીધું આની સાથે પણ કરી.
હા, હા. આમ પણ એક્ઝામ હવે નજીક આવી રહી છે ને. કેવી ચાલેે છે તારી તૈયારી?
હું તો રોજ સવારે બે કલાક અને સાંજે ત્રણ કલાક અભ્યાસ કરું છું.
વાહ! હું પણ રોજ ટાઈમટેબલ બનાવીને સ્ટડી કરતી હોય છ.
હા. તને ક્યો સબ્જેક્ટ સૌથી વધુ ગમે છે?
મને આમ તો બધા ગમે, પણ મને વધારે ઇંગ્લિશ અને કોમ્પ્યુટર ગમે છે. તને કયો ગમે છે?
મને તો ગુજરાતી અને કોમ્પ્યુટર બને ગમે છે બહું. તે પણ મેક્સ મને થોડુંક મુશ્કિલ પડે છે.
હા. મેથસ માટે રોજ પ્રેક્ટિસ કરવી જોઈએ. ઈઝી બની જાય છે, તું એકવાર પ્રેક્ટિસ કરી લે તને મેથસ પણ સહેલું લાગવા મંડશે.
હા હું હવે રોજ સમ અહ સોલ્વ કરવાં છું, પણ ટ્રાય કરીશ હવે મને વધુ સમજ પડે એમ.
હા. નોટ્સ પણ બનાવે છે? તું મેથ્સ ના નોટસ બનાવે છે?
હા હું ડેઈલી સબ્જેક્ટ ના શોર્ટ નોટ્સ બનાવું છું. એક્ઝામ
હા, હા આ ખુબ સારી આદત છે, હું પણ હવેથી નોટ્સ બનાવીશ રોજે, કારણ કે નોટ્સ હોય ને તો આપડે સહેલું પડે બધું.
આમ પછી મોબાઈલ આ એક્ઝામ ટાઈમે મોબાઈલ નો ઉપયોગ તો ઓછો કરવો જોઈએ ના.
હા. આપણે સ્ટડી ટાઈમે અને અભ્યાસ ટાઈમ અને બિલકુલ સોશિયલ મીડિયા કરતા સ્ટડીમાં વધારે ધ્યાન દેવાનું, એટલે સોશિયલ મીડિયા તો દૂર જ રહેવાનું એક્ઝામ ટાઈમે.
હા. હા. પરીક્ષા ના દિવસોમાં તો પૂરતી લેવી જોઈએ આપણે.
હા. સારા સ્વાસ્થ્ય વગર સારી રીતે અભ્યાસ થઈ શકે છે.
હા તને એક્ઝામ નો ડર લાગે છે
થોડું લાગે છે પણ સારી તૈયારી હોય તો ડર ઓછો થઈ જાય છે કારણ કે આપડે તૈયારી પૂરી હોય તો ડર શ
હા સાચી વાત છે આત્મીય વિશ્વાસ પણ ખુબ જરૂરી છે આપણે જ આત્મી અવિશ્વાસ ના હોય તો આપણે એક્ઝામમાં બેસી સગવાના જ નથી
હા આપડે ખુદ પરલું હોય તો આપડણે એકબીજાની મદદ પણ કરી શકીએ
હા જરૂર કોઈ ટોપિક સમજમાં ના આવે તો સાથે બેસી અને અભ્યાસ કરશું આપડે તો એકબીજાને મદદ પણ કરી શકીએ
હા આ વસ્તુથી આપણે બંનેને ફાયદો થશે
એજ ને આપડે સાથે રહીએ તો આ તો આપડ ફાયદો થાય બાકી આપડે કઈ ફાયદો જ ના થાય ને કે સાથે રહીનેું તો
એ જ ને અને જો આપડી પરીક્ષા સારી પોતી જશે તો આપણે ફરવા પણ જઈશું પરીક્ષા પ
હા એજ ને એક વાર આપણે સારા માર્ક્સ અને સારું તો એ અત્યારે તો આપડ પૂરું ધ આપઈ
એટલે જ ને એકવાર આપડે સારા માર્ક્સ આવે સારા પરિણામ આવી જાય સારું તો આપડે કઈક મન પણ લાગે અને આપડી મહેનત પણ સફળ થાય
હા. આપડે પછી તો એક્ઝામ પછી આપ વેકેશન મળે એમાંબ
હા. તું આખી આખો વર્ષ મહેનત કરે છે કે પછી એક્ઝામ જે પરીક્ષા હોય ત્યારે થોડા પેલા દિવસો ત્યારે તૈયારી ચાલુ કરે છે.
આખો વર્ષ તો થોડું થોડું જતા હોય પેલા જે તૈયારીમ ત્યારે અભ્યાસ
હા હા હું તો થોડી થોડી મહેનત પેલે થી જ ચાલુ રાખું છું એટલે જયારે પણ પ આવે ત્યારે આપણે વાંધો ના આવે
હા એક્ઝામ નો સમય આવતો જાય નજીક ત્યારે તો હું બઉ અને બહ એને ધ્યાનમાં લઈને જ બેસું છું કે એક્ઝામ આવવાની છે તો આપણે થોડુંક હા નજીક થી વાત અને જોવી જોઈએ ને
હ હા. અને આપડે પરીક્ષા હોય છે ને ત્યારે આપે પૂર્વક ધ્યાન પૂર્વક આપણે એમાં ધ્યાન દેવું પડે. એકદમ સોશિયલ મીડિયા થી મોબાઈલથી દૂર જ બેસવાનું એ આપણે ધ્યાન ભટકાવી દે છે મોબાઈલ જે વસ્તુ
હા. આપડે ધ્યાન ભટકે છે પછી બીજી જગ્યા એ ધ્યાન રાખવું બહુ ઓછોક છે. એના માટે આપડ એ આપણું મન છે ને એક જગ્યાએીર રાખવું જરૂરી છે કે આપડ અભ્યાસ કરવો છે મને ભણવું છે મારે સારામાં જઈને સારો અભ્યાસ કરવો છે. અવલ નંબર લઈ આવો છે.
એટલે જ નહી ને મારું કહેવાનું એમ છે કે જ્યારે આપણે પરીક્ષા હોય ત્યારે આપડે ભોજન પણ સારું લેવું જોઈ કારણ કે આપ તબિયત અને સ્વસ્થ સારું રહેશે તો જ આપણે કોઈ પણ વસ્તુમાં મહેનત કરી. શસો
હા એ તારી બહુ સાચી વાત છે કે આપે ખોરાક પુર તો લેશું તો જ આપણું મગજ કામ કરશે
હા એજ ને આપણેે ધ્યાનમાં બેસવું જોઈએ પરીક્ષા ટાઈમે યોગા કરવા જોઈએ તેથી આપડું ધ્યાન પણ લાગી જાય છે પરીક્ષામાં અને અભ્યાસમાં.
સવાર ના સમયે વહેલું ઉઠવુ યોગા કરવા ટાઈમ સમયસર આપડે બધું કરીએ ને જે કે પ્રાર્થના છે એ બધી કરીએ તો આપડે બહુ સારું રહી છે.
એટલે જ ને બધી વસ્તુ માં આપડે બધું ધ્યાન આપીએ ને થોડું થોડું થોડુંક ખોરાકમાં થોડુંક યોગા ધ્યાન પ્રાર્થના તો આપણો માઈન્ડ સારો રહેશે તો બધું સારું થશે મગજ આપણે સ્થિર રાખશું તો જ આપણે કોઈ પણ વસ્તુમાં ધ્યાન આપી શકશું
હા શળાના શિક્ષકો છે તે તે પણ કહે છે કે તમે બહુ ધ્યાન આપો ત્યારે તમારો એક જગ્યાએ સ્થિર મગજ રાખવાથી જ તમને પૂર્ણ રીતે યાદ રહી. છે બાકી તમને કઈ યાદ રેતો નથી.
આપડે શાળા એ જઈએ તો ઈ પણ ફાયદો છે. પણ ઘરે આવીને આપણે ખુદ જાત મહેનત પણ થોડી કરવી જોઈએ તો જ આપણે પરિણામ મળશે બાદ શિક્ષકો તો બધું સમજાવી દેશે એક વાર આપડે
આપ રામ એજ ના આપણા મગજમાં એકવાર બેસેેલું છે એ પછી. બાકી આપણા શિક્ષકો આપડે આપડા ગાઈડન્સ ગમે એટલું સમજાવી લેશે પણ આપડે પશુ પણ યાદ રહેશે નહી.
હ હા શું કે તારા મિત્રોની તૈયારી થઈ ગઈ પરીક્ષાની
મારા મારા મિત્રોની તૈયારી તો થોડીક બાકી છે અડધા મિત્રોની તૈયારી થઇ ગઈ છે બધાને તો કઈ સમજાતું જ નથી કે શું કરવું શું નહી એ તો ડરી ગયા છે બ
હું હું તો તારે એને ફોન કરીને સમજાાવવાની આમ નઈને આમ કરો
હા મે તો એને ઘણું સમજાયું બનાવવા લાગજો
હા હા તું એની મદદ કરીશ તું એને કંઈક આપીશ તો તને પણ ફાયદો મળશે આપણે આવડ તો હોય તો એકબીજાની મદદ કરવાની
હા એજ ને કે મદદ કરીએ તો એને આપણે શીખારી શકીએ અને આપણું પાછું યાદ યાદ રહી જાય છે ને
એટલે જ ને આપણે પણ બે બે વાર પ્રેક્ટ પ્ર્ટિસ થઈ જાય છે એ વાસ્તુ
કેને એક રીતે તો સારી જ આદત છે કે આપણે મદદ કરીએ. તો આપડે કોક યાદ પણ રાખશે કે આને મારી મદદ કરીઈ
હા એજ ને અને એ આપડે જ ક્યાં કાડું આવશે કે ભાઈ આપણે કોકને મેં મદદ કરી દીધી તો આપણી આપણું પણ પરિણામ સારું આવ્યું. કે આપણે કોકને મદદ કરી તો ભગવાને આપણે આપણી પણ પ્રાર્થના સાંભળી લીધી
હા એ જ નહી કે ભગવાન આપડી પ્રાર્થના સાંભળશે તોને એજ ને આપણેે રિવિઝન પણ કરી શકીએ. પછી બધું ધ્યાન દે એક્ઝામ ના દરર્થી બેસીને તો બેસી જાશું તો કઈ થવાનું જ નથી આપણે
ડર હોવો જોઈએ એમાં ના નહી કોઈ પણ વસ્તુ ભલે આપણે અભ્યાસની પરીક્ષા હોય કે જિંદગી ની પરીક્ષા હો ડર લાગવાનો જ છે પણ ડરીને બેસી નહી જવાનો
ક કે બેસી જવાથી તો કશું થવાનું જ છે નહી અને આપડ અત્યારથી ધ્યાન આપશું આગળ જતા આગળ આપણે કઈક નવું
હા આપણા જીવનમાં સફળ તો જ મળશે જ્યારે આપણે અભ્યાસ સારું હોય છે.
હા બાકી સફળતા વગર નું તો જીવન કઈ કશું કામનું જ નથી. કે આપડે મહેનત થોરી કરવી જ પડે મહેનત વગર કઈ પણ ફલ મળતું નથી.
એટલે ને મહેનત તો જરૂરી જ છે કોઈ પણ વસ્તુ હોય પરીક્ષા હોય અભ્યાસ ની હોય જિંદગી ની હોય ગમે તેની હોય પરીક્ષા હરેક સ્ટેપમાં આવવાની જ છે હરેક સ્ટેજમાં આવવાની જ છે આપણા જીવનમાં પરીક્ષાઓ તો હાલવાની જ છે. પણ આપડે ડરવાનું નય અને
અત્યારે તો નાની નાની આવી પરીક્ષાઓ આવશે આગળ જીવનમાં તો આનેથી મોટે મોટી પરીક્ષા આવશે આપણી કસોટી પણએ આવશે તો એ બધા થી ડરવાનું પણ આપડે એ બધાથી ફાઈટ કરી અને નીકરવું પણ જરૂરી છે
નહી જવાનું ડરીને એ જ મારો
હા આપેલા આપડે સારી રીતે એક્ઝામ આપીએ. આપડો અભ્યાસ કેવો હોય એના પછી આપડે એક્ઝામમાં યાદ રહી છે પૂર્ણ રીતે તો નથી રેતું પણ જેટલું રેય છે એમનેથી આપડે અનુમાન લગાવવાનું કે આપડે આટલા માર્કસ આટલા મળી શકે છે.
હા એજ ને
આવે પણ એટલા પણ આવે એટલા આપડે આપણા ઘરના માતા પિતા માટે
હા હા હા હા બરાબર છે. અને પરીક્ષા હોય છે ત્યારે આપડે એકની નથી હોતી આપણા ઘર આખાની હોય છે. કારણ કે આપડે ધ્યાન દેવું આપડે કેવી રીતના ધ્યાન દઈ શકીએ. એનું ધ્યાન આપડા આખા ઘરના રાખે છે આપણા માતા પિતા
એમાંય આપડી માતા તો આપડે ખુબ ખાવા પીવામાં ખાઈ લે તો જ યાદ રહેશે બદામ ખા દૂધ પી તો જ બધું યાદ રેસે આપરી માતા તો આપણા માટે પૂર્વ રીતે ચિંતામય હોય છે.
હા હા એજ ને બધાની મહેનત હોય છે આમાં એટલે આપણી પરીક્ષા હોય તો આપણે ડરી નહી જવાનું કારણ કે બધા લોકો સાથે હોય તો બધી વસ્તુ થય જ આવવાની છે અને આપડી મહેનત કરેલી છે તો ડર શેનો
હ ને આપડે લર લડાઈ તો કરવી જ જોઈએ એક્ઝામ રેય કે ગમે એ હોય આપણા માટે તો જરૂર કરવાની પણ આપણે એકવાર આપણા પરિવાર વિશે જીવનમાં એક વાર મનમાં રા
હા
કે એને આપડે માટે એટલું કયરુ
હા હા એજ એજ ચાલ હવે તું તૈયારી કરી લે પરરીક્ષાની હું પન કરી લઉં પાછી વાત કરીએ હા આપણે
હા એજ આપડે ચાલો હવે હું ઘરે જઈને અભ્યાસ કરીશ પાછો તું પણ કરજે અને
હા હા પાક્કું પાક્કું આવજે મને પણ હા આવજો.
આવજો.